હલો, મહેન્દ્રભાઈ હા, એકદમ હાઓ રેડી, રેડી તમારો અવાજ ક્લિયર નથી આવતો.
હા જગ્યા બદલાવ. હા, હવે આવે હા. બીજું આમ ભા હવે હાલ અત્યારમાં શું કરો.
હાલ તો અમે આઈટી કરીએે છીએ આઈટી.
હમ, આઇ ટી એમ એને સિવાય કોઈ સાઈડ બિઝનેસ.
સાઈડ બિઝનેસ તો અમે કઈ કરતા નથી હાલ તો ભણવાનું જ છે. ખાવાનું અને ઘરનું કામ. ઘરનું મારી ઉંમર અઢાર
મારી પણ અઢાર વર્ષ
હા, બસ અમારે કામનું કામ કરવાનું કોલેજ જવાનું. ગુડ્સ. હા આ.
હમ. આઈટીમાં કયા કોર્સમાં છો આઈટી ફિલ્ડમાં.
આઈટીમાં અમે ચીપલો આવે ને. આ હેકિંગનો હેકિંગનો કોર્સ છે અમારે આઈટી અ હેક કરવાનું બધું હેકિંગ કર હેકિંગ શીખવાનું અને પેલું કોડિંગ કરવાનું અને એપ બણાવાની વગેરે -વગેરે. એવું બધું કર. તમે શું કરો છો અત્ય્યારે.
કે કરું હોમ -હોમ હીટરમાં.
હ, આઇ ટી આઇ કરો આઈટીઆઈ કરો, આઈ ખૂબ સરસ તો. હા તો સારું તે તો ખુબ કામવા આગળ જઈને હાલ જાણે કે તમે કદાચ બારમું પાસ ના હોય તો બે વર્ષનો કોર્સ કરો તો બારમું પણ પાસ થઈ જાય.
હવે મારે આઈટીઆઈ કરીને પછી આપડે ડિપ્લોમા કરવાની ઈચ્છા છે પછી ડિપ્લોમા પૈકી તો આઈટી આઈટી ફિલ્ડમાં જવાય ઓમ આઈ ફિલ્ડમાંમાં એજિયરિંગ કોર્સમાં પેલું આપણાને ઈસરો વગેરે આપણે સ્પેસ માં આપણે નોકરી મળે એમાં જવરાય જેવું
ના તમે શું કરજો ખબર હે
હા.
તમે અત્યારે આઈટીઆઈ પૂરી કરીને કદાચ અ એટલે ડિપ્લોમા કરવું ડિપ્લોમા કરી લેજું. અને ત્યારબાદ કોક કંપનીમાં લાગી જઉ સારા પગારે તમને લઈ લઈશ મેકેનિકલ ડિપ્લોમા કરી લેજો પછી આઈટીએ કરીને અતયાવ તો ઘણા બધા કોર્સો આવે આઈટી આઈ મા તો. પિટર ફિલ્ટર અ વાયરમેન
હમ.
વેલ્ડર હ સોલાર.
હા હુંક હીટર માંથી કામ કરું છું.
હા.
તેમા આપડા ઇયા ઓમ ઘણા બધા મશીનો આવી હોય. હા ગ્રાઇન્ડર મશીન આવે તે આપણને જોબ કાપતા શીખવા મળે અને ત્યાં પહેલા આપણે એકસો ફ્રેમ આપે એકસો ફ્રેમ આપે એકક્ષો પ્રેમથી આપણે આપણા ને માપ માપ લેવા માટે ફૂટ પટ્ટી થી આપણે માપ લેવાનું એકદમ ટિક માપ લઈ અને છટિક કાપવાનું હોય છે, અને જોબ ભણાય અને તેના પર આપ આકૃતિ બનાવવાની અને આકૃતિ બનાવીને ત્યાં કટિંગ કરવાનું હોય છે. છે અને કટિંગ કરીને આપડે જમા કરવાનું હોય છે, તે બેસીસ ઉપર આપણા ને માર્ક્સ મળે છે.
જોબ કયા મટીરિયલનો હોય છે.
હા જોબ- જોબ હોય છે, આપણે હ એ એમાં હા પેલુ હોય. એમ એસ્ટીલ એરે એમેસટ એમ અ એમ સ્ટીલ કોક એવું કોક હે આમ. હા લોખંડના જ હોય છે, આપડે અને બીજું આપડે સ્વીટર. આપડે જો આ થોડી લાંબી પડે થોડી આપણે હથોડીથી આપણે જોબને જે શેણી. થીજે જોબ અમુક હોય જે છેણીથી આપણે કોતરવા પડે. એટલે એને શેણીની જરૂર પડે અને હથોળી ની જરૂર પડે અને ત્યાં કાંપ. ત્યાં જોબ કાપવામાં આપણને આમ અડધો દાડો જોબ કપવડાએ પછી અડધો દાડો આપડેને થિયરી ભણાવે. અને ત્યાં છોકરા આપણે વીસ સીટો હોય એક એક ક્લાસમાં,
હા
અને આ પેલો વર્ષ અને બીજો વર્ષ વાળા આમ ભેગા બેઈ શકીએ અને બીજી- આ બીજી ફિલ્ડમાં શું હોય, એકજ આપડે રૂમ મળે. અને ત્યાં આપણને બે રૂમ મળે, એક થિયરીનો એક પ્રેક્ટિકલનો ફીટરમાં આપણે પ્રેક્ટિકલ બે સ. ઉપર વધારે ફોકસ કરે. અને જે બીજા જે કોસો ર્હેને આરભી મેં એ બધા ઓમ પ્રેક્ટિકલ બેસીસ ઉપર ઓશું ફોકસ કરે ઓમ. થિયરી બેસીસ ઉપર વધારે કરે એટલે થિયરી બેસીસ ઉપર. ના થિયરીતો આપણે એક થી એકથી બાર માં ઘણું શીખ્યા થિયરીતો થિયરી બેસીસ ઉપર આપણે શીખી. શીખવાની કોઈ જરૂર નથી, આપણે સ્કીલ ડેવલપ કરવાની છે, આપડી સ્કીલ હોય. તો આપણે કોક જિંદગી કરવાના સ્કીલ વગર કંઈ નથી આ બધાં. બેસીસ ઉપર ભણાવે. સ્કૂલમાં આપણે સ્પોર્ટ વગેરે રાખવું પડે. આપણે સ્કીલ હોય નેતો બધું આપડે કરીતો સ્કીલ વગેરે અત્યારે કંઈ જ નથી. અત્યારે બધે એ, આઈ, આઈ ગયું હે એટલે સ્કીલનું મહત્વ હે. એ. આઈ એ. આઈએ બધું આપડે રિપ્લેસ કરીને નાખે બધું આપડે કામને એટલે જે આપડે એ. આઈ કોઈ આપડે કોઈ આમ. જે કાર્પેન્ટર હોય જે બનાવે આપડે ટેબલ વગેરે બણાવે. એ કોઈ એ આઈ બનાવી શકવાનું નથી. અને પછી આપ આપણે ખેતી કરીન ઈ ખેતી નહીં શકવાનું. એ. આઈ. એ. આઈ. ખાલી કમ્પ્યુટર બેસીસ કોમ્પ્યુટર વાળાને જોબ ખાવાનું હોય. એટલે આપણે સ્કીલ ડેવલોપ કરવી પડે. ને અત્યારે જે શીખવાડે હેને એ કાંઈ કામનું નથી. આમ હાલ જે એજ્યુકેશન સિસ્ટમ તમે એ હારી નહી. ઓમ આપડે જે સ્કીલ બેસીસ ઉપર શીખવાડેને તો સારું આમ સ્કીલ શીખવાડે તો હવે કોઈ એ. આઈ બધું ઓમ. આ બધી જોબ તો ખઈ જ જવાનો હે જે કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા કામ કરે એટલે અત્યારે સીસ્કીલ બેસીસી ઉપર શીખવાડે ને તો સારું અમ.
હા બોલો બોલો.
હા બોલો બોલો
તમે કઈ જગ્યાએ અભ્યાસ કરેલો.
પાટણ.
પાટણ મા કરેલો કેટલા ત્યાં કેટલા ધોરણ સુધી કરેલો અભ્યાસ.
અભ્યાસ તો દસ સુધી.
તો કેવો તમને એક્સપિરયન્સ કેવો પાટણ અભ્યાસ કરવાનનો સારું કેવું?
ના એ સારો રેડી.
હ બીજે તમે ક્યાં અભ્યાસ કર્યો દસ ધોરણ પછી બાર ધોરણ ભણ્યા કે દસ ધોરણ
ના અમ દસ ધોરણ.
દસ ધોરણ ભણ્યા અને નવમાં તમે શું લીધું તું? અ કોમ્પ્યુટર લીધું તું બાગાયત લીધુ કે પહી તમે
ડેરી- ડેરી.
ડેરી- ડેરી ની એ ડેરી મની એક્ઝામ માં જેવું અમ શું -શું પૂછાનું આમ.
તેમાં બધા નોર્મ પ્રશ્ન જે વૃક્ષ કઈ રીતે વાવવાનું. વૃક્ષ માં રમતો ના તેવા બધા.
અને તમને કયો વિષય વધાર ગમે છે.
અમને ગુજરાતી
હા.
અને બીજું તમારા બીજું તમે અત્યારે કયા આઈ ટી કરીને તમે ક્યાં જવાનું વિચાર છે.
અમે તો એ તો હાલ તો અમારે ક્યા જવાની વિચાર નથી અમે આઈ ટી કરીને. મસ્ત એક પોતાની એક શોપ બનાવીને એક -એકનું બધું એ બીયું બનાવીશું.
કે તમે ક કઈ જગ્યા આઈ ટી કરવા જવ.
અમે પાટણ.
પાટણ- પાટણ જોવે છે. હા, પાટણ માં તો બઉ સારું શીખવાડે છે.
પાટણમાં પેલી સિવલ એન્જિર કોલેજ છે ન.
હા આ.
ત્યાં હા તેમાં.
હમ્મ.
તો ખુબ જ સારું છે પડે એકમરેેડી ત્યાં અમે દેખો સવારે વહેલા સાત વાગે અહીયા થી નીકળીએ, અને અમારે કેટલા વાગે દસ વાગ્યા નું લેક્ચર હોય ત્યાં દસ વાગ્યા સુધી પોચી જઈએ દસ થી અ અગિયાર ઓ સાભળો આપવામાં આયવા દસ થી અગયાર મારે એક લેક્ચર હોય પછી ત્યારબાદ કલાકની બ્રેક હોય. પછી બાર બારથી બે વાગ્યા સુધી એક લેક્ચર હોય પછી અમે છૂટી જઈએ.
જણાવી શકો.
અ બહારથી બે વાગ્યા સુધી અમારે લેકચર હોય પછી અમે ઘરે આવીએ. ત્યાંથી બસમાં- બસમાં હવે ઘરે
ના
પછી ઘરે આવીને થોડું બધું જે કામ હોય હસમુરહ ચારો નાખવાનો તે બધું કરી લેહું.
હા, તો તમે પશુપાલન પણ રાખો છો એમ.
હા.
હા, તે બહુ સારું કહેવાય. આમ ઘરનું દૂધ હારુ. આમ પશુની સેવાય થઈ જાય ને આપણને સારું દૂધે મળી જાય પણ આપડે જે થેલીઓનું પડીકાનું દૂધ વાપરો ને હાલું નહિ હોતું ઓમ સુધ એ બધું મિલાવટ થતી હોય. હા, એટલે તમાર સારું પશુપાલન છે એટલે ઘરે સારું ઘરનું દૂધ સારું
હા
મારે ઘેર છે ગાય એને બીજા બધા આપડે જે પેકેટના દૂધ હોય ને એ હારા નય અને પેકેટના દૂધ બધા એક્સપાયર હોય ને વધાર કેમિકલ વાળા હોય
હા હા એ સાચું હા હવે તો બધું કેમિકલ વાળું આવે છે. હવે કય સારું વસ્તુ આવે છે આ પેહેલા તો હવે ક્યાંય સારું વસ્તુ મળતું નથી હવે તો પાણી પણ પૈસા નું મળવા માંડ્યું.
હા
પાણી પહેલાં તો જે આપણા ઘંટિયા હતા તે કેવુ ગોળા માટલાનું પાણી પીતા.
હા હવે તો ફ્રીજ ને બધું નવું નવું આયુ.
પેલા તો પાણી ના ક્યાં પૈસા હતા હવે તો પાણી ના પણ પૈસા થઈ ગયા.
હા પાણી પાણી પરબે પીવડાવે પાણી આપડને પરબે પરબે પીવડાવે અને પાણી તો પાણી ની કોઈ વેલ્યુ આપણે કરતા નતા પણ આ તો બધા હવે નવા જમાના ના આયા એટલે બધે પોણી વેચાય જાય હે
હા
હા
પૈસાનું પાણી મળવા માંડ્યું બોલો તો શું કેવું હવે
પાણીને ભાવ વધવાના જ છે એ શું મોંઘવારી વધી ગઈ એટલે દેશ કરપ્શન હે આપણે સરકારો બહુ હારી નાઈ એમ સરકારો બદલાવી જોએ.
તો હવે લાગ આવે તો બોલવાના પણ પૈસા થઈ જશે.
હા જનતા નું કોઈ સાંભળતું નથી સર કાર પેલા વોટ માગવા વોટ માંગવા આવે એટલે હાથ જોડે ને વોટ જીત્યા પહિ આપડ ને હાથ આપણે હાથ જોડવા પડે
હા આપડે હાથ જોડવા પડે સાચી ખુબ ખરાબ છે માણસો હવે કોઈનો ભરોસો કરવા જેવો નથી.
કોઈનો ભરોસો નહી હમણા એક ઇન્ફ્લુઅન્સર હતા રાઘવ ચડ્ડા કરીને
હા
પેલા બો હો ઓમ બો કોંગ્રે જે આ પેલી હા આમ આમ જનતા પાર્ટી હતા ને આમ આદમી પાર્ટી
હા
ત્યાં તે પાર્ટી માં હતા ત્યાં બહુ સારું સારું બોલતા સારા સારા મુદ્દા ઉઠાવતા એ એરપોર્ટ ઉપર બધું ચા ને પોણી બધું મોંઘું મળતું એ સસ્તું કરાયું બધું કરાય પણ પહિ બીજેપી વાળા એ લાલચ આલી અને તેમને ખરીદી લીધા. અને તે વેચાઈ ગયા પહેલા ઓમ જનતાના હિત માં બોલતા હવે ચુપચાપ બેઠાય
તો
એ વેચાઈ ગયા
હવે તો, માણસો તો બધા ખરાબ થઈ ગયા છે. અને હવે તો! હા, બોલો.
કંય, નય હવે,
કેવું, બીજું બધું રેડી?
હા, બીજું બધુ મજા, મજા રેડી બધું મજા.
ફળ, બીજા ખાઓ છો કે નહી?
હા, ફળ વળ ખાવ છે. અમારે તો ઘેરે ઉભા એટલે અમે ખાવ હો.
હા, હા, તો તો ખાવાનું, પૌષ્ટિક ચાલે- એ, પૌષ્ટિક છે. ઘર ના કેમિકલો- ઘરે જે હોય ને, તે કેમિકલ વગર ના હોય છે. તે સારા હોય છે. એ, જલદી બીમારથી બીમાર પણ ના પડીએ.
હમ્મ, હમણે આ વરસાદ- વર્યો ઈ, બહુ ખારો વર્યો હો!
કેમ?
આમ, પાણી સારું નઈ વર્યું, આમ જ્યાં ઝાડકા ઉપર જ્યાં, આ વરસાદ વર્યો હમણાં- બે ત્રૈણ દાડા પેલા-